આવી રહ્યો છે.
હા આવી રહ્યો છે મારો અવાજ તમને આવી રહ્યો છે.
હા એકદમ ક્લિયર આવી રહ્યો છે.
તો આજે આપણે વાત કરીએ તો ઓનલાઈન શોપિંગ જે અત્યારે ખુબ ચર્ચા. ચાલી રહી છે. તેના વિશે હું તમને વાત કરવા માંગીશ તો અત્યારે તમે જાણો છો કે ઓનલાઈન શોપિંગ ખુબ ચર્ચા માં ચાલી રહી છે અને ઘણા બધા લોકો ઓનલાઈન ઘણું બધી વસ્તુઓ મંગાવી રહ્યા છે. છે, પરંતુ આપણે જાણીએીએ કે ઓનલાઈન ના જેટલા ફાયદાઓ છે તેટલા જ ગેરફાયદાઓ પણ છે. ઓનલાઈન વાળા ઉપર ખૂબેરફાયદા કરે છે અને આપણા જે કસ્ટમર્સ છે તે લોકો પણ ખુબ ગેરફાયદાઓ ઉઠાવી રહ્યા છે તેના અત્યારે તમે જોવા જાવ તો અત્યારે જે સિટીમાં જે બધા લોકો રહે છે તેઓ એટલા એટલા સ્કેમ કર્યા છે ઓનલાઈન જોડે તેઓ લેપટોપ ને બધું ઓર્ડર કરે છે અને તેમાંથી જે સારા સારા પાર્ટ્સ હોય છે. તે બધા તેઓ કાઢી લે છે અને જે પાર્ટ સારા નથી હોતા તે તેઓ તેઓ રિટર્ન કરી દે છે અને તેઓ રિટર્ન પોલિસી માંથી પાછું રિટર્ન દે છે જેના કારણે તેઓ પોતાના પૈસા કમાઈ લે છે તેઓ ઓનલાઈન ના જે પૈસા હોય છે તે પણ રિફંડ કરી લે છે અને જે સારા પાર્સ હોય છે તેના પણ ઓલરાકીીના પૈસા કમાઈ લે છે. તે ઓનલા શોપિંગ વાળાઓ સાથે ખુબ ઘણા ફ્રોડ કરે છે જેમ કસ્ટમ લોકો ફ્રોડ કરે છે તેમ ઓનલાઈન શોપિંગ વાળાઓ પણ ઘણા બધા ફ્રોડ કરે છે તેઓ જે કહે છે કે રિટર્ન. પોલિસી નથી એમ જે જે પોલિસી હોય છે તે એટલી ફાસ્ટ બોલી જાય છે કે તે આપણને સમજ પણ નથી પડતી તેઓ શું બોલી ગયા અને તેઓ પાસે જયારે આપણે જઈએ કે અમને રિટર્ન કરી આપો ત્યારે તેઓ કહે છે કે અમારી પોલિસીમાં અમે તમેને કહ્યું હતું કે આ બધું રિટર્ન થશે નહીં અને રિફંડ મળશે નહીં તો ત્યારે આપણે તે પરિસ્થિતિઓનો ભોગ બનીએ છીએ અને તે આપણા માટે ખુબ નુકસાનકારક છે તો તમારું શું માનવું છે બાબતે?
હા તમારી વાત એકદમ સાચી છે કે તે લોકો આપણને ક કંડિશન જણાવતા નથી પરંતુ એવી બધી ઘણી બધી વસ્તુઓ છે જો આપ જેમાં ગ્રાહકો પણ તેમને ઘણો બધો ફ્રોડ કરી જાય છે જે કે ઘણા મોટા મોટા મોઘા મોઘા લેપટોપ તે લોકો મંગાવે છે અને તેમ તે આવી જાય પછી તેના પાર્ટ્સ વેચીને તેમાં ડુપ્લિકેટ પાર્ટ્સ લગાવી પાછો રિફન્ડેબલ કરી દે છે. જેથી કરીને કંપનીને પણ ઘણો બધો લોસ જાય છે અને કંપની વાળા પણ તેમને ઘણો બધા ફ્રોડ કરી રહ્યા છેમ કે લેપટોપોમાં ગમે તેવી ખામીઓ હોય તેવા લેપટોપ આપી દે છે. મોબાઈલમાં નાની મોટી ભૂળો આવી હોય છે સ્ક્રેચ હોય છે અને એ બધી ઘણી બધીથી તૂટેલા મોટેલા મોબાઈ તે મોકલી આપે છે એમ કરીને કંપનીઓ અને ગ્રાહકો બેહ જણા મળીને ઓનલાઈનો. શોપિંગમાં ઘો બધો ફ્રોડ કરી રહ્યા છે એમ તો ઓનલાઈન શોપિંગ બી ખુબ સારી. કવાય કારણ કે જો આપણે માર્કેટમાં જે વસ્તુઓ આપણને ન મળે અને આપણે શોધવા જઈએ. ઓનલાઈન માર્કેટમાં જે વસ્તુ આપણને ન મળતી હોય આપણા પુરા માર્કેટમાં તે વસ્તુઓ ન મળતી. પરંતુ તે આપણને ઓનલાઈન શોપિંગમાં મળી જાય છે ખુબ જ સરળ અને સસ્તી પણ તે મળી શકે છે.
જેમ કે હમણાં હાલમાં જો આપણે કહીએ તો ડાયટકોક ની સપ્લાય હમણાં આખા માર્કેટમાં બિલકુલ પરંતુ ત્યા આપણે ઓનલાઈન જોમ આપણા માર્કેટના ભાવ કરતા એકમ સ ભાવે મળી રહેતી હતી જેમ કે હમણાં ચાલીસ રૂપિયા ભાવો આપણા માર્કેટમાં ચાલી રહ્યો હતો પરંતુ હમણાં ઓનલાઈન ની માર્કેટમાં તેનો ભાવ ફક્ત બજ રૂપિયામાં મળ્યા કરતી હતી આપણે જોયું તે પ્રમાણે ફ્લિપકાર્ટ પણ હમણાં ડાયક ભાવ ફત બાવીસ રૂપ ચાલી રહ્યો હતો અને આપ ઓનલાઈન માર્કેટમાં ઓફલાન માટ માં હમણાં તેમનો ભાવ પચાસ રૂપિયા ચાલી રહ્યો હતો તેમ ઘણી બધી એવી વસ્તુઓ છે જો આપણને ઓફલાઈન માર્કેટમાં ન મળે તે પણ પણને ત્યાં ઓનલાઈન માર્કેટમાં ખુબ જ સરળતાથી મળી જાય છે જે છે મોસ્ટર છે કે જે આપણે માર્કેટમાં ઉપલબ્ધ નથી પરંતુ ઓનલાઈન માર્કેટમાં તે ખૂબ સારી રીતે ઉપલબ્ધ બની જાય છે જેટલા જોએ છે. એટ આપને મોસ્ટર આપણને ઓનલાઈન માર્કેટમાં મળી રહે છે પરંતુ ઓફલાઈન માર્કેટમાં તેમની પ્રાઇસ બી ઘણી બધી છે હમણાં હાલમાં જ મેં કહ તો અમે હમણાં પહચ લેવા ગયા હતા જેમની પ્રાઇસ એકસો પચીસ રૂપિયા હતા પરંતુ અમે જે બ્લિન્કેટ દ્વારા તે મંગાવી હતી તેમાં ફક્ત અમને એકસો દસ રૂપ તેની મોસ્ટ પરરી હતી અમને છ મંગાવી હતી તે અમને ફક્ત છસો મળી હતી હમણાં હાલમાં અમને સા રૂપિયા ડિસ્કાઉન્ટ પણ મળ્યું હતું એમ કહી આપણને. ઓનલાઈન શોપિંગો ઘો બધો અનુવ છે. સારી રીતે મળી શકે છે જો આપણે તેમનો ઉપયોગ સારી રીતે કરીએ તો તમારું શું કેવું છે. વાત
અમારી વાત એકદમ સાચી છે અત્યારે જેમ તમે કહ્યું કે ઘણી બધી વસ્તુઓ માર્કેટમાં મળતી નથી. ઓફલાઈન નથી મળતી પરંતુ ઓનલાઈન મળે છે પરંતુ હું એજ કહેવા માંગુ છું કે. ઓનલાઈનમાં આપણને જે ઓફર્સ મળે છે તે જાણીએ છે પરંતુ. જેમ તમે કીધું કે તે વસ્તુ ઓ. ઓફલાઈન માર્કેટમાં બંધ થઈ ગય મતલબમાં એનો મતલબ આપણે એવું પણ સમજીકી છી કે. ઓનલાઈન વાળા છે જે તેઓ આપણને મતલબમાં તેઓ એક. સાથે એટલો બધો જથ્થો મંગાવી લે છે અને એટલો બધો જથ્થાબંધ માલ તેઓ ભરી લે છે કે. તેમને ડિસ્કાઉન્ટ મળે અને તેઓ સસ્તો પડે તેમને જેથી કરીને ઓફલાઈન માર્કેટમાં ખૂબ. પૈસા ઘટી જાય છે અને ઓનલાઈન માર્કેટમાં તે માર્. ઓનલાઈન માર્કેટમાં તે માલ મળી રહે છે. પરંતુ ઓફલાઈન માર્કેટમાં મળતો નથી કારણ કે ઓનલાઈન વાળા તેઓ એટલા બધા જથ્થાબંધ માલ તે. કરી લે છે કે ઓફલાઈન વાળાને તે માલ પહોંચવા જ નથી દેતા અને ઓનલાઈન વાળાને સસ્તો. પડે છે જેથી કરીને તેઓ સસ્તા ભાવમાં વેચે છે જેથી કરીને આપણા જે મા બધા લોકો છે તેઓને એવું લાગે છે એ ઓનલાઈન વાળા આપણને ખુબ સસ્તા ભાવમા આપી રહ્યા છે પરંતુ એવુ નથી ઓનલાઈન વાળા જે જથાબંધ માલ માંગે છે જેના લીધે તેઓને ખુબ સસ્તો પડે છે અને સસ તો પડવાથી તેઓ સસ્તા ભાવમા જ આપે છે અને તેઓને વધારે નુકસાન પણ ભોગવવા પડતું નથી અને આપડે જોવા જઈએ તો ઓફલાઈન માર્કેટમા કેવું હોય છે કે જે વેપારીઓ હોય છે તે જથા વેપારી થી લે છે અને જથ્થાબંધ વેપારી ઉપરના જે વેપારીઓ હોય તેના પરથી લે છે કોઈ કંપનીમાંથી ડા યરેક ઓર્ડર નથી કરતુ જયારે ઓનલાઈન માર્કેટમા એવું હોય છે કે ઓનલાઈન માર્કેટ વાળા બધી વસ્તો ડાયરેક કંપની માંથી ઓર્ડર કરે છે તેમ તમે કીધું કે ડાયટ કોક તો ડાયટ કોક ની વાત કરીએ તો જે ઓનલાઈન માર્કેટ વાળ છે તેઓ ડાયરેક્ટ કોક ઓનલાઈન ઓર્ડર કરી દે છે ડાયરેક્ટ કંપનીમાંથી જેથી કરીને તેઓને ડાયટ કોક અઢારે ઓગણીસ રૂપિયામા પડે છે જેથી કરીને તેઓ બાવીસ રૂપિયામા અથવા પચીસ રૂપિયામા પણ વેચશે તો પણ તેમને ઘણો એવો ફાયદો થશે. તો હું એજ માનુ છુ કે જે ઓનલાઈન વાળા જે કરી રહ્યા છે, તે ખૂબ સારું કરી રહ્યા છે, અને જેથી કરીને જે આપણા બહાર ના વ્યક્તિ છે અને આપણે જે આમ આદમી છે તેમને ખુબ સારી રીતે મદદ મળી રહી છે અને તેઓ ખુબ સારું કાર્ય કરી રહ્યા છે, જેથી કરીને આપણે જેવા જે મિડલ ક્લાસ લોકો છે જેમને બધી વસ્તુઓ પહોંચી વળવા નથી તે પહોંચી શક અત્યારે તમે જુઓ તો મીશો પર કપડા એટલા સારા સારા અને સસ્તા ભાવમા મળે છે જે તેઓ કંપનીમાથી ડાયરેક્ટ એક્સપોર્ટ કરાવે છે અથવા થોડીક ખામી વાળા હોય છે પરંતુ તે ખામી એટલી ઝીણી હોય છે કે કોઈને ખબર પણ નથી પડતી દેખાતી નથી તો તે સારામાં સારું છે કે અત્યારે ઓનલાઈન શોપિંગ પિંગ કરીને આપણે સસ્તા ભાવે બધું મેળવી શકીએ છીએ અને બધું આપણને મળી રહે તો હું તો એજ કહેવા માંગુ છુ કે ઓનલાઈન શોપિંગ એ સારું પરંતુ એના ગેરફાયદાઓ પણ છે પરંતુ સારું વધારે છે તો તે આપણા માટે સારું રહેશે તમાર શું માનવું છે
હા તમારી વાત એકદમ સાચી છે કે એના ખ ફાયદા પણ ખુબ ઘણા છે જેમ કે આપણે જો કોઈ વસ્તુ મંગાવીએ તો તેમાં ઇફેક્ટિવ પેસ નીકળવાની શકય તા ખૂબ જ ગણી છે પરંતુ એવું નથી કે બધું ડિફેક્ટિવ પીસજ નીકળશે ઘણું બધું સારી એવી વસ્તુઓ પણ એમાં આવેલી છે જેમ કે ઘણી બધી એવા કપડાંઓ છે કે જેમાં ઘણું બધું ડિસ્કાઉન્ટ આપે છે આપણે જો ઓનલાઈન શોપિંગ કરીએ છીએ આપણી પાસે એટલું બધું ડિસ્કાઉન્ટ પણ મલી શકે છે જેથી કરીને આપણને બજાર ના ભાવ કરતા ઘણું એટલો ડિસ્કાઉન્ટ હોય તો આપણા પર કેટલી શોપિંગ કરી શકીએ ઓનલાઈન શોપિંગના એટલા લાભ છે, અને એટલા જ લાભો પણ નથી, પરંતુ એટલા લાભો, એટલું સારું. કરીએ છીએ, એટલું સારું કહેવામાં આવે છે. કારણ કે તેના કારણે, હમણાં હાલમા જોએ તો આપણે જેટલા શોપિંગ કરીએ છે, એટલા વાઉચર આપણે ને. મળે છે, જેથી કરીને તેમનો ભાવ સસ્તો થઈ જાય છે અને એ આ પણા માટે ખૂબ લાભદાયક છે, કારણ કે તે તેના કારણથી જ આપણને એટલું ડિસ્કાઉન્ટ પણ મળે છે, જેથી કરીને આપણને જે કપડા આઠસો રૂપિયા ના હોય તે આપણને છસો કે પાંચસો રૂપિયામાં મળી શકે છે. જેથી કરીને આપણે કેટલાક પચાસ થી સો રૂપિયા બચી જાય, તો આપણા માટે કંઈ પણ વાત ખોટુ નથી. જેથી કરીને હમણાં હાલના માર્કેટ કરતા તો બધા લોકો ઓનલાઈન શોપિંગ પર ખુબ આગળ વધી રહ્યા છે, જેથી કરીને આપણને માર્કેટમાં ન મળતી વસ્તુ પણ આપને ઓનલાઈન શોપિંગમાં આપણને મળી રહે છે, જેથી કરીને નાના થી મોટાથી બધા લોકો ઓનલાઈન શોપિંગ પાછ ળદોડી રહ્યા છે. જે વસ્તુ આપણને જોઈએ છે, ત્યાં આપણે ઓનલાઈન શોપિંગ દ્વારા મંગાઈ લઈએ છે, જેથી કરીને તે આપણા ઘરે ફક્ત છ થી સાત દિવસમાં ઘરે પહોંચી જાય છે, અને તેના પેલા પણ પહોંચી શકે છે, જેથી કરીને ઓનલાઈન શોપિંગ નો ક્રેઝ હમણા બધા જ છોકરાઓ કે, છોકરીઓ કે આપણા મમ્મી-પપ્પાથી માણીને બધામાં ફેલાઈ ગયો. છે, બધા માર્કેટમાં જતા નથી, ફક્ત ઓનલાઈન શોપિંગમાંથી જ બધી. વસ્તુ મંગાવી લે છે. જેમ કે બ્લિંકિટ છે, એમેઝોન છે, પછી ફ્લિપકાર્ટ છે. એમાં બધી વસ્તુ. આપણને રાહત દરે મળી રહે છે. જેમ કે તે લોકો, તમે કીધું તે પ્રમાણે, સ્ટોર કરી રાખે છે વસ્તુ. જેથી કરીને, જે માર્કેટમાં વસ્તુઓ ન મળતી હોય, તે પણ આપણને ત્યાં મળી જાય. ઓનલાઇન શોપિંગમાં આપણને એ ફાયદો છે કે આપણને ઘણું બધું ડિસ્કાઉન્ટ મળી રહે છે, પરંતુ આપણા ઓફલાઈન માર્કેટમાં જે વસ્તુ મળતી હોય, તેમાં પણ આપણને એટલું ડિસ્કાઉન્ટ મળતું નથી, જેટલું ઓનલાઈન શોપિંગ આપણને મળી રહે છે, એટલે ઘણા બધા લોકો શોપિંગ તો ફક્ત ઓફલાઈન જ કરે છે, પરંતુ જે ડિસ્કાઉન્ટ વધુ મળતું હોય તે ઓનલાઈન શોપિંગ કરી લે છે, જે નેને સારું એવું ડિસ્કાઉન્ટ મળી રહે છે, અને તેમને સસ્તી, સારી અને તકાવ
ઓફલાઈનમાં ડિસ્કાઉન્ટ નથી મળતું. એનું કારણ એજ છે કે એમના પર વધુ પડતું તો માલ રહેતો નથી, અને તેઓ માલ સંગ્રહ કરતા નથી. જેથી કરીને તેઓને ખુબ આગળ જતા મુશ્કેલી પડે છે. પરંતુ આ જે ઓનલાઈન માર્કેટ છે, તે આપણને ઘણી બધી ફાયદાઓ અને સ્કીમો આપે છે. જેમ તમે કીધું કે, વાઉચર ઘણા બધા મળે છે, જેના કારણે આપણે ફેસવોશ. ફ્રીમાં મેળવી શકીએ છીએ અને ઘણું બધું ફ્રીમાં મેળવી શકીએ છીએ વાઉચર દ્વારા આપણે ઘણા બધા ડિસ્કાઉન્ટ પણ પામી શકે છે, અત્યારે તમે જોવા જાવ તો સ્કેમ પણ ઘણા બધા થઈ રહ્યા છે, જેમ તમને તમે કીધું ઇન્સ્ટાગ્રામ પર શૂઝ છે, કપડા વાળા છે, તેઓ ઘણી બધી સ્કીમો આપે છે આપણને કે ત્રણ ત્રણ હજારમાં તમને ચાર જોડી કપડા આપીશું. અને ઓનલાઈન પેમેન્ટ આપણને પહેલા કરી દેવા ગઈ છે એડવાન્સ, પરંતુ આપણે એડવાન્સ પેમેન્ટ કરી દઈએ પછી આપણા પર ડિલવરી ચાર્જ. પૈસા માંગે છે, પરંતુ તેઓ કશું કરતા નથી. તેઓ આપણા પાસે કોઈ કપડાં નથી મોકલતા, અને અત્યારે. વચ્ચે તમે જોયું હશે, તો ઘણા બધા આઈફોન ના સ્કેમો ચાલ્યા, જેમાં તેઓએ કહ્યું હતું કે. તેઓ આપણને દસ હજારમાં આઈફોન આપશે, અને તેઓ બે હજાર રૂપિયા એડવાન્સ પેમેન્ટ કરાવતા હતા, અને પછી આપણને કહેતા હતા કે ટ્રાસપર્ટ નો ખર્ચો આટલો થશે. જો તમે બે હજુ નાખશો તો તમને તમારા આઈફોન મળી જશે, પરંતુ તેઓ એવું કશું કરતા નથી. તેઓ ધીરે ધરે આવુંને પૈસા જ નખાવ્યા કરુ. તેઓ ખુબ સ્કેમ કરતા હતા. ઓનલાઈન શોપિંગ એ આપણા માટે સારું પણ છે, પરંતુ જો આપણે ગેરકાયદેસરનું જોઈએ, તો તે પણ ખૂબ વધારે ગેરફાયદા પણ ખૂબ વધારે છે. તો આપણે સમજવું જોઈએ. શું આપણા માટે સારું છે અને શું નથી? આપણે ફ્લિપકાર્ટ, એમેઝોન મ જે જે છે, એપ્લિકેશન તેના પર બિલીવ કરી શકીએ. પરંતુ જે ઇન્સ્ટાગ્રામ પરથી એડ જોઈને, આપણે જો મંગાવવાનું હોય, તો આપણે મંગાવી ના શકીએ. કારણ કે તે આપણા માટે ખુબ નુકસાનકારક હોઈ શકે છે. કારણ કે તમને જેમ કહ્યું, તેઓ બે બે હજાર કરીને પૈસા નખાવતા રહે છે. પરંતુ આપણો ફોન કે આઈફોન આપણને આપતા નથી, જે આપણેે તે સ્કેમમાં ફસાઈ જઈએ, તો આપણે પછી ફસાતા જઈએ. તો આપણે બહાર નીકળી શકીએ નહીં. તો તે આપણે સમજવું જોઈએ અને માનવું જોઈએ. તો આપણે આ ઓનલાઈન શોપિંગ વિશે આગળ વાત કરીશું
હા તમે કીધું તે પ્રમાણે કે આપણે જો ઓનલાઈન શોપિંગ કરીએ છીએ જેથી કરીને કેટલા બધા વાઉચર તમે કીધું એ આઈફોન નો સ્કીમ ચાલી રયો હતો તે વાત તમાને બરાબર છે, કે જે આપણે પૈસા નાખ્યા જ કરીએ છીએ જેથી કરીને આપણા પર ફોન આવતો નથી પણ આપણે તેના ખાતામાં જેટલા પૈસા નાખી તે પણ જાયા કરે છે, જેથી કરીને આપણને ઘણો બધો નુકસાન જાય છે, એવું કરવું જોઈએ ને આપણે જ્યાં સુધી આપણા પર વસ્તુ ના આવી જાય ત્યાં સુધી બધું પેમેન્ટ કરવું જોઈએ ને તેના કારણે કારણ આપણા ઘણા બધા પૈસાઓ પણ જાયા કરે છે, આપણે એવું કરશું તો આપણા પર ઘણા બધા પૈસા જવાનો ફ્રોડ પણ લગાવી શકે છે, જેથી કરીને આપણે એવી વાત ન કરવી જોઈએ કે જેથી કરીને આપણા કોઈ પૈસા આવી ના શકતા આપણે હંમેશા ઓછા પૈસા મોકલવા જોઈએ જેથી કરીને તે લોકો પહેલા વસ્તુ આપણને એલે પછી આપણે તેના પર કાર્ય કરવું જોઈએ જેથી કરીને આપણા પૈસા અને વખત બ ચી સક્સે આપણે એના વિષય પર આગળ વાત કરતા રશું ચાલો આપડે પછી વાત કરીશું.